હલો
હમ્મ જયસી
હલો, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
કિયા નંબર પે કોલ કર્યો છે?
કેમ કે છો?
કોણસા નંબર શું ફોન કર્યો છે?
વૃક્ષી વૃક્ક્ષી તમાર જે કાનૂન છે કે હ અયા તને કોલ કર્યો છે?
ઠીક ઓર શું કરો છો?
શું ના એટલે તો ઉપરે કપડા સુખર્યા છે ને એ નાવ શું પાણી આવ્યો છે,
પાણી આવેવેર છે કે?
હમ્મ
ઓ સુું વરે છે?
ઠીક છે તમામર ઘરમાં શું? શું શું છે, હમારે ઘર મા કોણ કોણ છે.
મારા ઘર મેં તો એક ભાઈ છે મમ્મી પપ્પા છેને મું છું.
તામે ચાર જણા છે તે
હમ્મ
તમારું નામ શું છે?
એટલે મારું નામ પૂજા છે તમારો?
મારું નામ તો દો નામ છે મારે એકતો કોમલ ઔર એક કરું
હમ્મ હમ્મ
તમે શું કરો છો?
શું કરું છું કઈ ન કરું છું એટલે મારે શું કામ છે?
તમે સિલાઈ કરો છો કે
હા આમ સિલાઈ કરું છું ને તમારે સિલાણુ છે કે કપડા
કઈ કઈ સિલો છો.
એટલે મું સારુજ છીલુ છુ.
બતાવો છો ને કઈ કઈ ખીસીલો છે.
છું દેવા હ એ લંગો લગુ સીલું છું બ્લાઉઝ સીલધું છું લઈ ગતાતા સીધું છું.
લહેંગા બી સીવો છો
લહેંગા લહેંગા
હા છીલડું છું ને
બ્લાઉઝ ક કટરા પૈસા લેવો છો બ્લાઉઝ સિલવાનું.
એલે સો બોલે છે દેઢસો બોલે છે
હા અલગ અલગ ડિઝઇન નું અલગ અલગ પૈસો વેર્યા અલગ અલગ જઇનું અલગ અલગ પેશ હોવેગ ઠીક છે ઠીક છે હું બી બ્લાઉઝ તો કોની પહેરું છું સૂટ પહેરું છું. તું તો વતને આસુ તો જ લેખતી આસું તો આપ મારે બી સીલી છુ
ઠીક છે.
ઓર ખાણું બાણું ખાઈ લીધું
હ ખાણું ખાઈ લીધું છે.
શું બણાયુ છે.
અટલો ભીંડાનું સાવન રોટલી બનાય છે.
મારે એટલે તો આલુનું શાક બનાયુ. ઓ રોટલી બનાવી. ઓર લારે વિકે લારે છાંછ.
અને તો મને દાલ દાલ ભાત ખૂબ ભાવ છે. હલો
શું બોલો છો
આ અનંદના દાલ ભાત ખુબ ભાવ છે.
દાલભાત દાલભાત‌ દાલ ભાત. હલો હલો હલો હલો. હલો. હલો. હલો.